હલો
હેલો
હા
બોલો બોલો
બોલો શું કરો છો
બસ એકદમ મજામાં તમે કેમ છો
બસ જોવ મજામાં જમ્યા તમે
બસ જમ્યા શું જામ્યા તમે
અમે આજે મારા પપ્પા એ બનાવ્યું હતું મસ્ત સીગ નું શાક હતું રોટલી હતી અને અત્યારે હું થમ્સ અપ પીવું છું
સરસ
તમે શું કરો છો
બસ મેં તો અત્યારે મગ પુલાવ બનાવ્યા તા મમ્મી એ મસ્ત એ ખાધા એકદમ સ્પાઈસી
એવું હું આઈશ હ ખાવા
ચોક્કાસ જરૂર જરૂર થી કેવું ચાલે બીજું બધુ મજામાં
બસ શાંતિ શું કરે છે આંટી અંકલ મજામાં છે તબિયત
બધા મજામાં તારા ઘરે કેવું
બસ બધા સારા છે
હમ્મ હમ્મ કેવું છે
કમર નો તકલીફ થઇ ગઈ છે હું બે ચાર દિવસમાં જવાની છું બતાવા
હા અત્યારે જય આવજો વેલા
હા એજ તમાર કેવું છે તમાર મમ્મી ને પેલું પગમાં દુખતું તું તો
હા એ તો પછી સારું થઈ ગયું છે
એવું છે વાંધો નહી સારું થઇ ગયું ને બહુ થઈ ગયું
હા એ જ બીજું કેવું તમારે વેકેશન સાંચે
હા અત્યારે અરે વેકેશન ચાલે છે પણ હું છે ને વેકેશનમાં હમણાં ગઈ હતી અમદાવાદ મારી મારી સિસ્ટર જોડે તો પછી અમે ત્યાં પેલું ફન બ્લાસ્ટ નહી હતું ત્યાં કર્યા તમે લોકો હ અને પછી મસ્ત જલ જલપરી જોવા ગયા હતા
હો એ તો બહ મસ્ત જગ્યા છે નહી
હા બહ મસ્ત જગ્યા છે
હું પણ થોડા મહિના પહેલા જ ત્યાં ગઈ હતી મેં જોયું તું બહુ જ સરસ જગ્યા છે
હા બહ મજા આવે છે
હા એજ
અને આપણે ફ્રેન્ડસ ફ્રેન્ડસ છે ને મસ્ત આમ ફન બ્લાસ્ટમાં જવાનું વિચારીશું
હા એજ મારે તો પેલું ટ્રેમ્પોલીનમાં બી જઉ છે
હા હું ગઈ હતી ટમ્પોલિંગમાં બહ મજા આવે છે
હ આપણે ચાલો ને પ્લાન કરીએ બધાને ફોન કરીને કહીશું આપણેે બધા જઈશું ફ્રેન્ડ્સ બધા
હા મજા આવશે જઈશું બહ મજા આવે છે
હા એજ મારી તોય અચ્છા છે આમ ક્યાંક મસ્ત આપડે બધા ટ્રીપ પર જઈએ ફરવા
હા પછી એ ત્યાં જતા રહી ને પછી કઈક માસ દૂર જઈશું
હા એજ એકદમ આમ શાંત વાતાવરણ જતા રહીશું અને આમ મસ્ત ફરીશું મજા આવશે
હા.
પણ એકસરતે જ હા કે ફોન નઈ મચેડવાનો ફોન કોયે લ નઈ જવાનું કે આપડે ફોન લઈ તો પછી બધા ફોન મતલબ વાત કર્યા કરે.
હા એવું કરીશું. પછી આપડે બધા બેસીને મસ્તી પણ નહી થ તે
હા એજ ના અત્યારે તો લોકો મતલબ બધા ફોનમાં જ હોય લાગેલા, એટલે આપણે ફોન જ નઈ લઈ જઈએ. એટલે મસ્ત જલ
હા મજા આવશે. એવું હશે ને તો આપણે કાલે પરમ દિવસે ડિસાઇડ કરીએ. અને પછી આપડે બધા જઈએ. ફરવા મઝા આવશે.
અને પછી ત્યાંનું એમ મસ્ત અલગ અલગ ફૂડ પણ ટ્રાય કરીશું, આપણે અલગ એક
હા. અમણાં છે ને હું મેં મોમોઝ ખાધા હતા, આપડે ફરી છે ને ત્યાં મોમોઝ ખાવા જઈશું.
હા મને પણ મોમોઝ તો બો જ ભાવે છે. આપડે જઈશું તું જ હવે જઉં. ત્યારે મને કેજે હું
હા હા હું છે ને કાલે ચ અ ડોરા કેક ખાવા ગઈ હતી.
બઉ સરસ હતા. બઓ જ મને તો બહુ જ ભાવે હા ચોકલેટી ફ્લેવર માં હતા.
ઓ મને પણ બઉ ભાવે છે. આપડે પણ એ પણ ખાવા જઈશું.
હા જઈશું બો મસ્ત લાગે છે. મને તો ત્યાં ના બહું ભાવે છે. હું તમને જગ્યાએ લઈ જઈશ ને તો એ જગ્યાએ તો બોઉ જ મસ્ત છે. હું તો ત્યાં જ જઉં છુ દર વખતે મને ત્યાંના જ ભાવે છે.
ઓ પણ બો બારનું ખાખા ના કર નઈ તો પછી અત્યારે તને ખબર છે ને કે વેધર પણ કેવું ચાલે છે કે વરસાદ ગમે ત્યારે હોય છે અને વધું તો પછી ખોટું બીમાર પડીશ તો ફરી દવાખાને જવું પડશે.
હા એજ અત્યારે આપડે કેવું ચાલે છે ને વરસાદ આવે છે નઈ આવતો.
એજ ને કેટલું બધું નુકસાન પણ થાય છે ખેતીને બધાને મેં એમ ન્યૂઝમાં જોયું હમણાં જ કે કેટલા બધા આમ બધેે ખેતરોમાં પાણી ભરાઈ ગયા એનાથી કેટલું બધું ખાવાનું અન્ન બગડ્યું ને બધું
હા એજ ને તમને ખાવાવામાં શું ભાવે છે અઠ વધદ
મને તો આમ તો ઘરનું ભાવે પણ બહારનું પણ ભાવે અચ્છા એમાં બાર માં જોવા જઈએ તો પાણીપુરી છે મોમોસ છે બોફલ છે ઘણું બધું છે આમ તો મને બધું ભાવે અને તને
મને બી બધું ભાવે મને ઘરના છે ને શાક રરોટલી વધારે ભાવે
હા એ આપણા શરીર માટે પણ સારા પ્લે ખવારે
તમને ખબર મેને જોબ ચાલુ કરી
ઓ ક્યારે કરી
નાહી હમણાં થોડાક જ દિવસ થયા અયા છે ને આ ટ્યુશનમાં જોઉ છું હું છોકરાઓને ભણવા
સરસ લો સારું કેવાય.
હા.
એક્સ ના મેં તો. કઈ નથી કર્યું હવે અમારે કોલેજ સાર્ટ થશે એટલે તમારે કેવું કોલેજ ન એક્ઝામ નધુ પતી ગયું હશે ને.
હા પતિ ગયું અમારે તો બહુ લાંબુ વેકેશન હોય છે. અમારી જલ્દી પતા. તજ નથીથી.
ઓ કેવા ગયા એક્ઝામ પેપર્સ ને બધું.
એ તો બહ સારું કર્યું અમારે તો રીઝલ બી આઈ ગયોું હ તમારે આઈ ગયો. બરાબર.
હા.
બલો બીજું કવો કેવું ચાલે
બસ જો અત્યારે તો સારું ચાલે છે. ઘરમાં થોડીક બીમાર છે બેન મારી અને શરદી ને એવું થયું છે. કારણ કે ખાવામાં બધું. આઈ ગયું તું એટલે તાવને ફૂડ પોઈઝનિંગને બધું થયું છે.
બરાબર તમાર બેન પેલું જોબ જતી જાય છે હજી.
હા એ તો જાય છે ને. પણ અત્યાર બે દિવસ થી ઘરે છે અને. બધું આ બધું બહારનું ખાવાના લીધે છે ને થોડુંક મતલબ ફૂડ પોઈઝનિંગ ને એવું થઈ ગયું એટલે હ એટલે જ મેને ત કીધું બહ બહાર ન નાખશ નને તો પછી આવું થઈ.
બરાબર મારી બેેને બી મેરેજ કરી દીધા.
સરસ. કોંગ્ર્રેચ્યુલેશન્સ ક છે.
એને બી હવે જોબ સ્ટાર્ટ કરી દીધી.
હા સરારું સારું કેહેવે.
હા.
હમ બીજું કેવાય બધા કેવું કઈ નવા જૂની સમાચાર ખરા આપણા જૂના બધી બેનપણીઓના.
બસ એ બધા જોઓ ને માર તો કોઈની જોડ હાલ વાત નહી થતી આજે તમારી જોડે થઈ બહુ દિવસો પછી.
હા એ જ આપણે કેટલા દિવસો પછી ફોન પર વાત કરી હ.
તો કે લાવ હું તમને ફોન કરું તમારી યાદ આઈ ગઈ તો.
હા હાં સારું થ ભાઈ. લો.
હમ.
હમ અત્યાર તો વરસાદમાં આમ.
કરે છે.. અંકલ યાદ. કર તમલે.
આા બનધા તને યાદ કરે કે ઘરે કેમ નહી આવતી તારી બેન પણ
હા હ આવીશ આ આવીશ થોડા દિવસ માં વિચારું છું તને ઘેરાવાનું
હા આવજોને ચોક્કસ આવજો કેમ નહી
હા હું બી મળુ અંકલ આ તને
એ જાઉજો ને
હા
મેં કીધું આ વરસાદ પડે તો આપડે કાલબલ જઈએ આમ ચાબા પીવા મસ્ત વેધર છે તો
હા જઈશું મને તો બહ ગમે છે હા મજા આવે
એજ એક તો અત્યારે તો ખબર જ નથી પડતી જો ને સવારે તાપ હોય બપોરે વરસાદ હોય સાંજે ઠંડક લાગે
તમને ખબર હું દાર વડા બહુ મસ્ત બનાવ છું
કદીી ખવડા તો નહી તમે
તો તમે આવો ને હું ખવડઈ દઈશ.
હા તો બોલાવો આ આવી જઈશું
આ જજુન બસ ત તમે જય્યારે કશો ને ત્યારે હું તમને દાલ વડા બનાવીને ખવડઈ દઈશ
હા તો ચોક્કસ થી આવીશ તમારા દાડો રાખ ખાવા
હા આવજો
હમ બીજું ક મને તો બધું આવડે છે શાક રોટલી દાળ ભાત બધું
ના એવું નહીિ તમે આ સ્પેશિયલ તું મસ્ત બનાવ છો
હમણાં જો ને અઠવાડિયા પહેલા બિરિયાની બનાવી તી બધા આમ ખાતા જ રહી ગયા એટલી સરસ બિરિયાની બનાવીવી તી
એવું છે મને બિરિયાની તો બહુ ભાવે છે હા
આ તો એ ખોવડાાઈસ આવજો ને તમે માગેર
હા આઈ તો પછી મને બિરયાની ખવડાવવી પડશે
એટલી સરસ બનાવી લી હતીી ને કે બધા જ આમ ખાતા જ રહી ગયા બધી પતી જ ગયલી મેં એટલી બધી બિરિયાની બનાવી રી હતીી તો
એવું બહ ભાઈ હતીી બધાને
હા બહ જ મસ્ત બની હતી
બરાબર છે સાઈ સાઈ શું થોડા દિવસ પછી અને પછી આપડે પેલો પ્લાન બી કરીશું આપડે બધા બહાર જઈશું
હા એ જે પ્લાન પણ પછી કરીશું હા ખાલી કરવા ખાતર નહીં જવું પણ પડશે
હા હા જઈશું ને ટટેમ્પોલિયન પાર્કમાં જઈશું પેલા તો પછી બીજે કંઈક વિચારીશું
હા એજ વધે ફરવા જઈશું આપડે બધાને ચર્ચા કરીને આવીશું.
હા એજ ત્યાં જઈસું ને તો વધારે મજા ભી આવશ
એ કેટલા ટાઈમ થી આપણેે બધા આમ ભેગા થઈને કશે ગયા જ નથી.
હા જઈશું જઈશું.
પેલા તો આપડે કેટલું બધું આમ ફાળ તા બધા ફ્રેન્ડસને હમ્મ.
સારું મારા મમ્મી પપ્પા મને બોલાવે છે તો હું તમને થોડી વાર પછી ફોન કરું.
હા ચોક્કસ ચોક્કસ.
હા બાય.